હા, હા આવે છે, કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ એકદમ મજામાં. તો આ એક નવો વિષય મળ્યો કે સારી આદત તો આજે આપણે એના વિશેે વાત કરીએ.
હા આ એક ખૂબ જ સરસ અને ઉપયોગી વિષય છે.
બિલકુલને દરેક માણસ ના જીવનમાં સારા આદત નું ઘણું મહત્વ હોય છે.
હા બિલકુલ સારા આદતથી જીવન સરલ અને વ્યવસ્થિત બને છે.
હા અને પેલા તો મને એ સમજાવો કે આદત એટલે શું?
જે કામ રોજ કરવામાં આવે અને જે રોજની રીત બને બની જાય તેને આદત કહેવાય છે.
તો પછી સારી આદત એટલે શું?
જે આદતથી પોતાનું અને બીજાનું ભલું થાય તેને સારા આદત કહેવાય.
બિલકુલ ને સારા આદત નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બ ત માટે જરૂરી છે
હા ઉંમર કોઈ પણ હોય સારા આદત બધાને શોભે છે
બિલકુલ ને સવારે વહેલા ઉઠવાની એ ખુબ જ સારી આદત છે.
હા વેલા ઉઠવાથી દિવસની શરૂઆત સારી રીતે થઇ જાય છે.
બિલકુલ ને સવારે તાજી હવામાં ફરવું પણ એક સારી આદત ગણાય.
હા શારીર અને મન બંનેનો તેનો લાભ મળે છે.
હા અને રોજ સમય પર કામ કરવું એ પણ સારી આદત છે.
બિલકુલ સમય નું મહત્વ સમજદારનાર વ્યક્તિ ગણા કામ સારી રીતે કરી શકે છે
હા અને સ્વચ્છતા પણ એક સારી આદત છે
ઘરના શાળા અને આસપાસની સફાઈ રાખવી જોઈએ
હા અને પોતાના કપડાં પણ સ્વચ્છ રાખવા જોઈએ
તેમજ હાથ ધોઈને જમવું જોઈએ આપડ
હમ દાંત રોજ સવારે અને રાત્રે સાફ કરવા જોઈએ
હા તેથી સ્વાસ્થ્ય માટે ઘણી સારી આદત છે
હમ ને સ્વાસ્થ્ય ખોરાક લેવાની આદત પણ જરૂરી છે
હા તાજા ફળ શાકભાજી અને દૂધ નો સમાવેશ કરવો જોઈએ આપણેે
હા અને વધુ તેલ વાળું અને મીઠું ઓછું લેવું જોઈએ
સંતુલિત ખોરાક શરીરને મજબૂત બનાવે છે
હા અને પાણી પૂરતું પીવું પણ એક સારી આદત છે
દિવસભરમાં યોગ્ય માત્ર માં પાણી પીવું જોઈએ
હા અને રોજ થોડી કસરત પણ કરવી જોઈએ
કસરતથી શરીર તંદુરસ્ત રહે છે આપણી
હ અને ચાલવું પણ એક સર સરલ કસરત છે એમ
હા બિલકુલ ચાલવાથી શરીર સક્રિય રહે છે
હા એકદમ સાચી એ વાંચન ની આદત પણ ઘણી સારી છે
હા પુસ્તકો થી નવું જ્ઞાન મળે છે
હમ રોજ થોડું વાંચવું જોઈએ
વાંચન થી બધા ભાષા પણ સુધરે છે
હમ ને લેખનની આદત પણ સારી છે
હા લેખન થી વિચારો સ્પષ્ટ બને છે
હા અને સત્ય બોલવું એક ઉત્તમ આદત છે
સત્ય થી વિશ્વાસ ઉઊભો થાય છે
નમ્રતાથી વાત કરવી જોઈએ આપડે
મધુર વાણી બધાને ગમે છે
હા અને મોટા લોકોને આદર પણ કરવો જોઈએ
નાના લોકો સાથે પ્રેમ થી વાંચવું જોઈએ આપડે
એકદમ સાચી વાત ને બીજાની મદદ કરવી પણ એક સારી આદત છે
હા બિલકુલ મદદ થી સમાજ મજબૂત બને છે
હ અને લાાઈનમાં ઉભા એવું
તેનાથી શિસ્ત જાળવી રહે છે
હા અને રસ્તા પર અ કરતા નિયમોનું પાલન પણ કરવું જોઈએ
હા બિલકુલ સુરક્ષા બધા કરતાં વધુ મહત્વની છે
એકદમ સાચું અને સમય નો બગાડ ન કરવો જોઈએ
હા ખાલી સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ આપણેે
હમ કામને અધ્વચ્ચે ન મુૂકવું જોઈએ.
જે કામ શરૂ કરીએ, તેને પૂરું કરવું જોઈએ.
હા અને આલસ થી દૂર રહેવું જોઈએ.
મહેનત સારી આદતનો એક ભાગ છે
હા અને ધીરજ રાખવી પણ જરૂરી છે
ધીરજથી ઘણી મુશ્કેલીઓનોો ઉકેલ મળે છે આપણને
હા એકદમ સાચી વાત જે તમારી અને સારા આદત થી જીવનમાં અનુશાસન આવે છે
હા અને અનુશાસનથી પ્રગતિ નો માર્ગ ખુલે છે
તો ચાલો આપડ થોડી હજુ વધારે વાત કરીએ આદત વિશે
હા ચાલો
હમ્મ તો સારી આદતથી ઘરનું વાતાવરણ પણ સરસ બની જાય છે.
હા, હા બધા લોકો સારા આદત આપવા અપાવે છે. તો ઘરમાં શાંતિ રહે છે.
હા અને શાલામાં પણ સારી આદત ઘણા ઉપયોગી હોય છે.
સમય પર પહોંચવું એક સારી આદત છે.
બિલકુલ બિલકુલ ને, શિક્ષક ની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ.
હા વચ્ચે બોલવું ના જો ગયા પડે.
હા અને પોતાનું કામ સમય પર કરવું જોઈએ.
હા તેની તેનાથી જવાબદારી ની ભાવના વધે છે આપણી.
હા અને ચોપડી અને લખન લેખન આપડે સમાન ની સંભાળ રાખવી જોઈએ.
હા વસ્તુની કદર કરવી પણ સારી આદત છે.
હા અને કચરો હંમેશા કચરા ના ડબ્બામાં જ નાખવો જોઈએ.
આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખે છે.
હા અને પાણી નો બગાડ ના કરવો જોઈએ.
પાણી ખુબ કિંમતી સંપત્તિ છે.
હ. હા અને વીજળી નું પાન એકદમ સમજદારી થી ઉપયોગી કરવું જોઈએ.
જરૂર ના હોય ત્યારે દીવો અને પંખો બંધ કરી દેવો જોઈએ.
એકદમ સાચી અને ઝાડ અને છોડ ની સંભાળ રાખવી જોઈએ.
હા હરિયાળી થી પર પર્યાવરણ સુંદર બને છે.
હા અને પક્ષી અને પ્રાણી સાથે દયાથી વર્તવું જોઈએ.
હા બધા જોવાનું જીવનો રક્ષણ કરવું જોઈએ.
હમ અને બોલતા પેલા વિચારવું જોઈએ એ ખુબ જ સારી આદત
સારા શબ્દ સંબંધો મજબૂત બનાવે છે.
હા અને ક્રોધ ઓછો જ કરવો જોઈએ.
હા શાંત મનથી વિચાર કરવો વધુ સારો હોય છે.
હા અને જુઠ્ઠું બોલવાની આદત પણ એકદમ ખોટી છે.
હા સત્યનો માર્ગ હંમેશા સારો ગણાય છે.
એકદમ સાચી વાત ને લોભ થી દૂર રહેવું જોઈએ.
સંતોષ પણ એક મોટો ગુણ છે.
હા અને બીજાની વસ્તુ ને પૂછ્યા વગર ક્યારેય ના અડવી જોઈએ.
હા આ સારા સંસ્કાર ની જ નિસવાની છે.
હા અને રોજ નવું શીખવાની ઈચ્છા રાખવી જોઈએ.
બિગાળનો બંદર રોજ વધતો રહે છે.
હા અને ભૂલો માથી શીખવાનું પણ એક સારી આદત છે.
હા ભૂલ સુધારવાથી પ્રગતિ થાય છે.
હા કામમાં ધ્યાન રાખવું જોઈએ.
હા ધ્યાનથી કામ કરવાથી સારી સફળતા મળે છે આપણને.
હા અને રોજનું કામ આપડે રોજ જ કરવું જોઈએ.
કામ જમા ના કરવું જોઈએ.
હા અને સમય નું આયોજન પણ જરૂરી છે.
આયોજન થી દરેક કામ સરળ બને છે.
હા અને સારા મિત્રો સાથે રહેવું જોઈએ.
હા ખરાબ આદતથી હંમેશા દૂર રહેવું જોઈએ.
હમ ને ખરાબ આદત થી ધીરે ધીરે નુકસાન કરે છે આદત.
હા બિલકુલ. સારા આદતનો પ્રભાવ સમાજ પર સારો પડે છે.
હા અને સારા નાગરિક થી સારો સમાજ બને છે.
શિથ નું પાલન કરવું ઘણું જરૂરી છે આપણી માટે.
બિલકુલને શિસ્ત વગર પ્રગતિ મુશ્કેલી બની જાય છે.
હા સહાનુભૂતિ રાખવી પણ સારી આદત છે.
બિલકુલ નને બીજાની લાગણી સમજવી જોઈએ.
હા કોઈ પણ કામ ઈમાનદારીથી કરવું જોઈએ આપણેે.
હા અને ઈમાનદારીથી મન અને વિશ્વાસ મળે છે.
હા ધીરજને અને મહેનત બંને સાથે હોવી. તો ઘણું શક્ય છે.
હા સારા આદર જીવનને ઉજ્જવલ બનાવે છે.
સારા આદત એક દિવસમાં બનતા નથી.
હા તે રોજ નાના નાના પ્રયત્નોથી વિકસે છે
નાની નાની સારી આદતથી મોટો ફેરફાર આવી શકે છે
એકદમ સાચીત ને આ વાત દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે.
અંતમાં એટલું કહી શકાય કે સારા આદત જીવનને સુંદર સ્વચ્છ તંદુરસ્ત અને અનુશાસિત બનાવે છે.
બિલકુલ બિલકુલ સારા આદત આપવાથી વ્યક્તિ કુટુંબ અને સમાજ ત્રણેય નું ભલું થઈ જાય છે.
હા આ સાથે સારા આદત વિશે પર આપની વાત પૂરી થાય છે.
એકદમ સાચી વાત આભાર તમારો. આપડે જરૂરથી એક નવા વિષય સાથે આપડે મળીશું. ચાલો તો હા જય જય મહારાજ હા.